હલો. હા, જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં તો આજે આપણે કેવું કે મોબાઈલ ફોનના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરીશું.
હા ખરી વાત છે.
હા આજના જમાનામાં કેવું કે મોબાઈલ ફોન કેવું કે આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે આજના લગભગ દરેક વ્યક્તિ તિ પાસે મોબાઈલ ફોન તો હોય જ છે. જેમ કે નાના બાળકોથી લઈને જે મોટા વૃદ્ધો પાસે પણ મોબાઈલ હવે અ મોબાઈલનો ઉપયોગ એ લોકો કરે જ છે. કે મોબાઈલ ફોનનો કેવો કે યુઝ કરવાથી આપણું કામ ઘર ઘણું સરળ બની ગયું છે. હમ
સાચું વાત છે. આજકાલ ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે મોબાઈલના આપણને બધું જ મળી રહેતું હોય છે.
હા એ વાત પણ છે કેવું કે મોબાઈલમાં અ આપણા કોઈ સગા સંબંધી ક્યાંક દૂર રહેતા હોય વિદેશમાં તો આપણે વિડીયો કોલ દ્વારા એમને ફોન કરીને ફેસ ટુ ફેસ આપણી સામે જ બેઠા હોય એવું આપણને લાગે છે અને ઘણી વાર તો કેવું કે હા આપણે લાઈટ બિલ ભરવું હોય, ગેસ બિલ ભરવું હોય તો મોબાઈલમાંથી જ આપણે એક એક સેકન્ડમાં બધું જ ઓનલાઈન બિલને એ બધું આપણે ભરી લઈએ છીએ. તો આ એક ફાયદો છે મોબાઈલનો કે જેના લીધે આપણને અ એવું લાઈનમાં પણ ઉભો નથી રેહવું પડતું ને આપડો સમય પણ ઘણો બધો બચી જાય છે.
હા એ વાત સાચી છે અમુક અમુક જગ્યાએ આપણે શોપિંગ કરવા આપણે ખરીદી કરવા માટે ના જઈ શકતા હો પણ આપડે અત્યારે ઓનલાઈન ખરીદી પણ કરી શકીએ છે આપણે ટાઈમ બચી જાય અને આપણે વસ્તુ ઘરે પહોંચી જાય છે જેમ કે આપણે તડકામાં જઈએ. વરસાદ હોય કે ગરમીનુ વાતાવરણ હોય તો આપણે બહાર પણ નથી જવું પડતું એ રિક્ષા નથી જતી. પડતું હોય અને લાઈનમાં પણ ઊભું નથી રહેવું પડતું એ બધું મળી જતું હોય છે.
હા એકદમ વાત સાચી છે તમારી અને આપણને કોઈ જગ્યાએ જવું હોય અને આપણને મોડું થતું હોય તો મોબાઈલમાંથી હવે તો કેવું કે આપણે ઓનલાઈન રિક્ષા કે છે એવું બધું મંગાવી લઈએ તો એમાં પણ આપણો ટાઈમ બચી જાય છે. પહેલાં તો આપણે કેવું કે રિક્ષાને એવું ગોતવા જવું પડતું. તો એ ટાઈમ પણ આપણો બચી જાય છે મોબાઈલનો આપણે યુઝ કરીએ તો
હા ટાઈમ તો બચી જાય છે પણ જો અને આપણે પાસે કોઈ વાહન ન હોય વી કોઈ આપણી પાસે ન હોય તો પણ આપણે ઓનલાઈનમાં જઈ શકીએ છીએ. ઘણા બધા માણસો અત્યારની આ જનરેશનમાં એવા છે કે કોઈ પાસે વાહનો નથી હોતા વિકલ્પ પોતાના નથી હોતા તો એ ઓનલાઈન મંગાવીને પણ જઈ શકતા હોય છે તો પોતે ટાઈમે પણ પોહોંચી જતા હોય છે.
હા એ પણ વાત સાચી છે અને મોબાઈલને લીધે તે સૌથી વધારે ફાયદો કેવું કે શિક્ષણમાં થયો છે. જેમ કે સ્ટુડન્ટ હોય તો એમને ક્લાસરૂમમાં કે પછી યુટ્યુબ ઉપરથી કે અ અ ઇન્ટરનેટ ઉપર અ કેવું કે સર્ચ કરીને એ એમના અભ્યાસ વિશે પણ જાણી શકે છે એ છે પછી કેવું કે આપણે ઓનલાઈન નેટ બેંક કિંગની સુવિધા આવી ગઈ છે તો એને લીધે આપણે કોઈને કેવું કે પૈસા મોકલવા હોય તો આપણે તરત જ મોકલી શકીએ છીએ. તો આપણ એક ક કેવું કે સારું એવું થઈ ગયું છે મોબાઈલને લીધે.
હા એ વાત સાચી છે કે આપડે પેલા પેલાના જમાનામાં આપણેે તો બે બેંકે જ પૈસા ઉપાડવા જવું હોય તો બેંકોમાં આપણે કલાકો સુધી લાઈનમાં ઉભર પડતું હોય છેકે બપોર ના એવા ટાઈમ થઈ ગયો હોય તો મેનેજર પછી ચોડા બગડતો હોય છે તેના આપે બેંકે ક્યાંય જવું નથી પડતું આપડે મોબાઈલ દ્વારા જ પૈસા આપણે એકબીજાને મોકલી દેતા હોય છે અથવા કોઈ વસ્તુ ખરીદવી હોય તો આપડણે ત્યાં પણ મોબાઈલ માંથી ઓનલાઈન દ આપડે પૈસા આપી શકીએ છીએ.
હા અને કેવું કે મોબાઈલ ના મોબાઈલમાંથી આપણે ઘણી બધી માહિતી પણ મેળવી શકીએ છીએ. પછી મનોરંજન માટે પણ મોબાઈલ ઘણો ઉપયોગી છે. હવે આપણે મવીનું બધું જોવું હોય તો આપડણે મોબાઈલ માં થી પણ જોઈ શકીએ છીએ આપણા બિઝનેસ માટે પણ મોબાઈલ ઘણો ઉપયોગી હોય છે.
હા એ વાત સાચી જ છે કે આપણેે બધું મવી ને બધુંડ મોબાઈલમાં જોઈએ. આજકાલ ના છોકરાઓ તો બધું મોબાઈલમાં જતા હોય છે. શિક્ષણમાં પણ એટલો વધારે ઉપયોગી છે. માનો કે આપડે આપડો કોઈ છોકરા આપડ બાળકો છે. આજે કોઈ બીમાર છે અથવા કોઈ પરિસ્થિતિ એવી છે અથવા વરસાદ આવી રહ્યો છે તો સ્કૂલે નથી જઈ શક્યા. તો એ લોકો જેને સર હોય કે મેડમ હોય કોઈ પણ એ આજે જે વિષય લીધો હોય તે શીખવાડ્યો હોય એ આપડે ઘરે બેઠા મોબાઈલ માંથી શખી લે હોય છે એમાં બતાવી દે હોય છે કે આજે આટલું લેકચર હતું.
હમ તે એકદમ સાચી વાત છે ને આપણા બિઝનેસ માટે પણ મોબાઈલ એટલો જ ઉપયોગી છે. જેમકે ઓનલાઈન આપણે માર્કેટિંગ કરી શકીએ છીએ ઓનલાઈન મી કટિંગ આપણે કરી શકીએ છીએ પછી ડાયરેક્ટ આપણે કસ્ટમર જોડે વાત કરી શકીએ છીએ. તો આમ મોબાઈલ ઘણો ઉપયોગી છે આપણા બિઝનેસ માટે પણ.
હા એ સાચી વા છે ઘણી બધી મીટિંગો આપડે સા સામે બેસીને આપણે નથી કરી શકતા પણ ફોન દ્વારા આપણે પણ આ બધા લોકો સાથે એક સાથે આપડ મીટિંગ કરી લેતા હોય છે. એ સિસ્ટમ એક સારી છે ફોન માં
હમ અને મોબાઈલ ના ગેરફાયદા પણ એટલા જ છે જેમ કે કેવું કે કે ઘણા લોકો કલાકો સુધી મોબાઈલમાં ગેમ રમતા હોય છે સોશિયલ મીડિયા અ જોતા હોય છે જેમને કારણે કેવું કે ઘણા વિદ્યાર્ તેનો અભ્યાસ પણ બગડે છે અને એમનું કામ પણ ખરાબ અ એમના કામ પર પણ ખરાબ અસર પડે છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી
હા એ વાત સાચી છે કેમ કે આજકાલના છોકરાઓને મોબાઈલ કેમ વાપરવો ને એ આપડણે શીખવાડવું જોઈએ કેમ કે અને એ આપડા માંથી જ શીખતા હોય છે કે આપણે કલાકો ના કલાકો મોબાઈલમાં કાઢતા હોઈએ છીએ આપણે આપણું કામ કરતા હોઈએ પણ બાળકોને ના ખબર હોય કે મોબાઈલમાં કામ કરે છે. એને કેવું થતું એક તો મમ મમ્મી પપ્પા કે કોઈ કાકા ગમે ઈ એ મોબાઈલ જોવે છે તો આપડે જોઈએ. તો એ કલાકો ના કલાકો મોબાઈલમાં બગાડતા હોય છે. ને ન હોય એવા વિડિઓ જોતા હોય છે. અને આજની જનરેશનના મોટી ઉંમરના છોકરાઓ અ વીસ બાવીસ વર્ષના, પચીસ વર્ષના છોકરાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ખુબ ખરાબ એવો ટાઈમ એનો બગાડતા હોય છે. અને છોકરીઓને પણ અમુક વખતે બ્લેકમેલ કરતા હોય છે કે એ તેના ફોટા લીધા હોય અમુક છોક કોઈ રસ્તા પર જતી હોય તો એના ફોટા લઈ લે. અમુક એના વિડીયો સેટ બનાવે. અને ફોન દ્વારા એને બ્લેકમેલ પણ કરતા હોય છે. એ ખરાબ વસ્તુ છે.
હા એકદમ સાચી વાત છે તમારી અને એના લીધે કેવું કે અ લાંબા સમયથી લાંબા સમય સુધી જો મોબાઈલ સામે ગેમ રમ તા હોય કે અ આમાં સોશિયલ મીડિયા યુઝ કરતા હોઈએ તો એમનાથી આંખોનો પણ આંખોમાં પણ દુખાવો થાય છે મા થામાં પણ દુખાવો થાય છે. અને કેવું કે આપડી ઊંઘની સમસ્યાઓ પણ થાય છે. તેને લીધે વધારે પડ તો મોબાઈલનો ઉપયોગ કરવાથી.
હા એ વાત સાચી છે કે તમે કીધું કે આખું બગડે છે. આજકલના છોકરાઓ તમે જોવો અત્યારે નાના નાના બાળકો હોય છે ને એને પણ આંખના નંબર કેટલા વધુ ગયું છે. એકદમ જાડા એવા કાચવાળા ચસ માં પેરતા હોઈએ છે. કે ચશ્મા નીકાળે તો એને કશ શું દેખાતું જ નથી હોતું. એટલા નંબર તેથી નાના નાના બાળકોને એટલા નંબર હોય છે. એ મોબાઈલ દ્વારા જ થતું હોય છે. કે એકદમ મોબાઈલમાં ઘુસી ને આપણે મોબાઈલ જોઈએ છીએ. એના કારણે બધું થતું હોય છે.
ને મો અ ઘણા લોકોને તો મોબાઈલ વગ મોબાઈલનું વ્યસ વેસન થઈ જાય છે કે મોબાઈલ વગર એ લોકો રહી જ નથી શકતા. આમ વારે ઘડીએ જોવો પડે છે કે કોઈનો મેસેજ આવ્યો, શું થયું એમ કરીને એને
હા એ વાત તો સાચી છે અને ખાસ કરીને નાના બાળકોને આપે નાના બાળકોને જો પેલે થી જ સારી ટેવ પાડી હોય તો સારી વાત છે. પણ જો મોબાઈલની આદત પડી ગઈ હોય તો એ ફોન વગર જમ તા પણ નથી. ફોન આપો તો જમે એવી જીદ કરતા હોઈએ છે.
હા, એ વાત પણ સાચી છે તમારી કે બાળકો કઈ પણ આમ જીદ કરતા હોય તો આપણે એમને કેવું કે ફોન આપી દઈએ એટલે એ લોકો ફોનમાં સચવાઈ જાય. પણ એ લોકો મન કે આપણે એવું નથી વિચારતા કે એને લીધે નાના બાળકો પણ એની ઘણી બધી અસરો પડે છે. જેમ કે કોઈ નાના બાળક હોય તો બે પાંચ વર્ષનું હોય તો એમને નાનપણ નાના હોય ત્યારથી જ ચશ્મા આવી જાય છે. તો એને લીધે એ ખૂબ જ મોટી સમસ્યા છે.
સાચી વાત છે અને અત્યાર તો બાળકો ને મોબાઈલ જોવાની એટલી બધી આદત લાગતી હોય છે કે એના આજુબાજુ વાળાના આજુબાજુમાં કોઈ બેઠા હોય છે કોઈ બોલાવતા હોયને તો એના ભાણિયામાં પણ એ ધ્યાન નથી આપતા
હા એકદમ વાત સાચી છે અને ઘણા લોકોને તો કેવી આદત હોય છે કે વાહન ચલાવતી વખ તે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. જેને લીધે કેવી કે ગંભીર અકસ્માત થવાની શક્યતા પણ હોય છે તો એ આપણે ટાળવું જોઈએ કે આપણે જયારે વાહન ચલાવતા હોઈએ ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.
હા એ વાત તમારી
હમ્મ ને કેવું કે જે વિદ્યાર્થી હોય છે એ એના માટે મોબાઈલ ખૂબ જ ઉપયોગી હોય છે પરંતુ તેનો ઉપયોગ એ માત્ર અ કેવું કે એના સ્ટડી માટે કરે તો વધારે સારું. નકર ઘણા વિદ્યાર્થીઓ કેવું કે આખો દિવસ એમાં ગેમ જ રમતા હોય છે અથવા કે સોશિયલ મીડિયા ચલાવતા હોય છે તેથી તેમનો અભ્યાસ પણ બગડે છે તો એ ખોટી વાત છે.
હા એ
હમ્મ એ
હા. એટલે કેવું કે મોબાઈલના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. એ આપણે સમજવાનું હોય છે કે આપણે મોબાઈલનો કેટલો યુઝ કરવો જોઈએ.
બરાબર છે સારું ચલો તમાર જોડે વાત કરીને મને ઘણી મજા આવી. ઘણ સમજ્યા પણ મળી આપણે ફરી મળી એવા નવા ટોપિક ઉપર
ઓકે હા સારું જય હા જય શ્રી કૃષ્ણ.